હેલો કેમ છે
હું સારી છું
આજે આજે કોણ હું પણ સારી છું આજે કોલેજમાં મેક ઈન ઈન્ડિયા વિશે ચર્ચા થઈ હતી મને થોડું સમજાયું પણ હું વધુ જાણવા માંગુ છું
અરે વાહ આજે તો ખુબ જ રસપ્રદાય વિષય છે મેક ઇન ઇન્ડિયા ભારત સરકાર દ્વારા બે હજાર ચૌદ માં શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ અભિયાન છે
તેનો મુખ્ય મુખ્ય ઉદ્દેશ શું છે
તેનો મુખ્ય હેતુ ભારતના ઉત્પાદન વધારવાનો નવા ઉદ્યોગો સ્થાપવાનો અને યુવાનોને રોજગાર આપવાનો છે
એટલે કે વધુ વસ્તુઓ ભારતમાં બનવામાં આવે
હા બિલકુલ પહેલા ઘણી વસ્તુઓ વિદેશમાંથી આયાત કરવામાં આવતી હતી હવે સરકાર ઈચ્છે છે કે તે વસ્તુઓ ભારતમાં જ બની અને દેશનો વિકાસ થાય
તો તેનાથી દેશનો શું ફાયદો
ઘણા ફાયદા થાય સૌથી મોટો ફાયદો એ છે કે રોજગાર વધે જ્યારે નવી ફમાં અને કંપનીઓ શરૂ થાય છે ત્યારે હજારો લોકો કામ મળે
આજકાલ તો નોકરીઓ મળવી પણ મુશ્કેલ બની ગયું છે
સાચું છે તેથી આવા કાર્યક્રમો ખૂબ જરૂરી છે જો ઉદ્યોગો વધશે તો નોકરીઓ પણ વધશે
શું વિદેશી કંપનીઓ આપણા ભારતમાં ફેક્ટરી બનાવી શકે
સાચું છે જેથી આવા કાર્યક્રમો ખૂબ જરૂરી છે જો ઉદ્યોગો વધશે તો નોકરીઓ પણ વધશે
મને લાગે છે કે તેનાથી નવી ટેકનોલોજી પણ આવે
એકદમ સાચું વિદેશી કંપનીઓ સાથે નવી ટેકનોલોજી નવા મશીનો અને નવી કાર્યપદ્ધતિઓ પણ આવે છે તેનાથી ભારતીય કામદારોને નવી કુશળતા શીખવા મળે છે
મેક ઇન ઇન્ડિયાનું મેક ઇન ઇન્ડિયા ના સિંહ વાળો લોકોગો જોયો છે તેનો કોઈ ખાસ મહત્વ
હા સિંહ શક્તિ પ્રગતિ અને આત્મવિશ્વાસનુંું પ્રતીિક છે તે બતાવે છે કે ભારત મજબૂત અને વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યું છે
કયા કયા ક્ષેત્રોમાં અભિયાનમાં સામેલ છે
ઓટોમોબાાઈલ ટેક્સટાઇલ ઇલેક્ટ્રોનિક્સ રેલવે ફાર્માસ્યુટિકલ્સ ડિફેન્સ ખાદ ઉદ્યોગ અને ઘણા બીજા ક્ષેત્રોમાં પણ જોવા મળે છે
મોબાઈલ ન ઉત્પાદન ભારતમાં પણ થાય છે કે
હા પહેલા મોટા ભાગના મોબાઈલ વિદેશ થી જ આયાત કરવામાં આવતા હતા અને બનાવવામાં આવતા હતા પણ હવે ઘણા મોબાઈલ ભારતમાં જ બનાવવામાં આવે છે
તેનાથી કિંમતો પર પણ અસર પડે
હા જારે વસ્તુઓ દેશમાં જ બને છે ત્યારે પરિવહન અને આયાત ખર્ચ ઘટે પરિણામે વસ્તુઓ સસ્તી થઈ શકે અને દેશના વિકાસમાં પણ આવકમાં વધારો થઈ શકે
મને લાગે છે કે મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારત સાથે પણ જોડાયેલું છે
બિલકુલ બંને હેતુઓ ભારતની આર્થિક રીતે વધુ મજબૂત અને સ્વાવલંબી અને વિકસિત પણ બનાવે છે
આ વિદ્યાર્થીઓ તરીકે આપણે શું કરી શકીએ
આપણે ભરતી ઉત્પાદનોને પ્રોત્સાહન આપી શકીએ નવી કુશળતા શીખી શકીએ અને ભવિષ્યમાં પોતાના વ્યવહ વ્યવસાય શરૂ કરવા વિચાર પણ કરી શકે
આજે ઘણા યુવાનો સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે ને
હા અને સરકાર પણ સ્ટાર્ટઅપ ને મદદ કરે છે જો યુવાનો નવા વિચારો સાથે આગળ આવશે તો દેશનો વિકાસ વધુ ઝડપી થશે
મેક ઇન મેક ઇન ઈન્ડિયાને કારણેમાં ભારતમાં વિશ્વમાં સૌથી વધુ ઓળખ મેળવી શકે
ચોક્કસ જો ભારતમાં ઉચ્ચ ગુણવત્તા વાળી વસ્તુઓ બનશે તો દુનિયાભરના લોકો ભારતથી ઉત્પાદન ખરીદશે અને તેથી આવક વધશે અને વિકાસ થશે
એટલે ભારત એક મેન્યુફેક્ચર હબ બની શકે
હા એજ તો આ અભિયાન નો મુખ્ય હેતુ છે
વિકસિત દેશ વિકસિત દેશ બનવા માટે શું જરૂરી છે
સારી શિક્ષણ વ્યવસ્થા મજબૂત અર્થવ્યવસ્થા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી અને કુશળ યુવાનોની યુવાનો ની આવશ્યકતા જરૂરી છે
શિક્ષણનું શું મહત્વ કેટલું મહત્વ હોય.
ખૂબ જ મહત્વનું છે શિક્ષિત લોકો દેશના વિકાસમાં મોટો ફાળો આપે છે શિક્ષણથી લોકો નવી શોધ કરી શકે અને સમાજને આગળ વધારે અને સારા નિર્ણયો લઈ શકે
આજે તો ડિજિટલ ટેકનોલોજી પણ ઘણા ઉપયોગ થાય ઉપયોગ થાય છે.
માં ડિજિટલ ઈન્ડિયા ઓનલાઈન શિક્ષણ ડિજિટલ પેમેન્ટ એ આઈ ઈ કોમર્સ જેવી ઓનલાઈન અને એ આઈ ટેકનોલોજીથી દેશ આગળ લઈ જઈ રહ્યા છે.
રોજગાર વિશે શું
વિકસિત ભારત માટે યુવાનોને સારી નોકરીઓ અને સ્વરોજગારની તકો મળવી જરૂરી છે નવા ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ પણ તેમના મદદ કરે છે જેથી વિકા અ વિકાસમાં ઘણું મહત્વ હોય અને રોજ ગારી પણ વધે
પર્યાવરણનું શું મહત્ત્વ છે.
ખૂબજ મહત્વનું છે વિકાસ સાથે પર્યાવરણનું રક્ષણ પણ જરૂરી છે વૃ અ વધુ વૃક્ષો સ્વચ્છ ઉર્જા અને પ્ર અ પ્રદૂષણમાં ઘટાડો કરવાથી પર્યાવરણ ની સ્વચ્છતા બની રહે અને પર્યાવરણ સુરક્ષિત રહે જેથી વિકાસ થશે
એટલે માત્ર આર્થિક વિકાસ જ પૂરતો નથી.
ના લોકોનું સ્વાસ્થ્ય અને શિક્ષણ સુરક્ષા અને જીવનની ગુણવત્તા પણ સારી હોવી જોઈએ જેથી આર્થિક વિકાસ પૂરતો ન હોય.
આપણે વિદ્યાર્થીઓ તરીકે શું કરી શકીએ.
સારી રીતે અભ્યાસ કરી શકીએ નવી કુશળતા શીખ અ શીખી શકીએ દેશના નિયમોનું પાલન કરી શકીએ અને સ્વચ્છતા જાળવી શકીએ.
હું વિચારું છું કે કે દરેક નાગરિકોનો ફાળો જરૂરી છે.
એકદમ સાચું માત્ર સરકાર નહીં પરંતુ દરેક વ્યક્તિની જવાબદારી છે.
જો બધા લોકો પોતાના કામ પ્રમાણિકતાથી કરે તો દેશ આગળ ઝડપી બન વ આગળ વધી શકે.
જરૂર મહેનત શિસ્ત અને જવાબદારી વિકસિત ભારતના પાયો છે જેથી દેશ આગળ વધી શકે.
મને લાગ મને લાગે છે કે ભારત મોટી એક મોટી શક્તિ છે.
બિલકુલ ભારત યુ યુવાનોની મોટી શક્તિ છે ભારત વિશ્વના સૌથી યુવા દેશોમાંનો એક છે જ્યાં યુવાનોની સંખ્યા વધુ પ્રમાણમાં છે યુવાનો યોગ્ય દિશામાં કામ કરે તો દેશનો વિકાસ ઝડ પી અને વિકસિત દેશ બનાવવાથી કોઈ રોકી ન શકે.
અ તો વિકસિત ભારત આપ ભારત દેશ માટે જરૂરી છે.
હા વિકસિત દેશને વિક કોઈપણ દેશને વિકસિત કરવા માટે યુવાનો યુવાનો ઘણા મહત્વના છે યુવાનો અગર શિક્ષિત અર અને સારા આરોગ્ય વાળા હોય તો દેશ નો વિકાસ ઝડપી અને સારી રીતે થઈ શકે.
આપણા દેશમાં પર્યાવરણ પર્યાવરણનું નુ કેટલું મહત્વ છે.
પર્યાવરણ ખુબ જ મહત્વનું છે અગર પર્યાવરણ પ્રદુષિત હોય તો તેથી આરોગ્યને નુકસાન થાય અને દેશના વિકાસ અટકે જેથી પ્ર અ દેશની પ્રજાને પણ નુકસાન થાય અને પર્યાવરણને પણ નુકસાન થાય એ વિકાસમાં સૌ અ સૌથી મોટું ફાયદાકારક અને નુકસાન પણ છે.
હમ હમ હા આપણે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ શું કરી છે કે જેમ કે ભારત આગળ વધી શકે
અમ તે માટે આપણે દેશનો વિકાસ થાય એ માટેની પ્રવૃતિઓ કરવી જોઈએ અને પર્યાવરણ વિ વિવિશે પણ જાગૃતિ લાવવી જોઈએ જાગૃતિ ના અ પર્યાવરણ જાગૃતિ અને વિ અ દેશના વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરવી જોઈએ. અને જાગૃતિ કાર્યક્રમો કરવા જોઈએ જેથી દેશનો વિકાસ થાય.
હા આજે આજે આમ આપડી વાત વાતચીતથી મને આ ભારત વિશે ઘણી નવી મેહ માહિતી મળી છે.
મને પણ આનંદ થયો આવા વિષયો પર ચર્ચા કરવાથી આપણા અ વિચારો વધુ સારા બને છે અને આપણે અ ભણતણ ગણતણની શક્તિ પણ વધે છે એથી અને આપ દેશમાં હું ચાલે છે અને કેવી વ્યવસ્થા હોવી જોઈએ તે વિશે પણ જાણકારી મળે છે તેથી અ એવી જાણકારી તમારે પૂછતી રેહેવી જોઈએ અને એ વધુ જાણકારીઓ માટે જાણ કરવી જોઈએ.
ચાલ હવે હું આ વિષય પર એક નિબંધ લખીશ
ખુબ સરસ જરૂર મેં પણ લખીશ અને કોઈ નવો વિષય હોય તે પર અ માટે વાતચીત કરવા માટે પાછો કોલ પણ કરીશ.
ચોક્કસ ચાલ હવે બાઈ
તો અમ ચાલો બાઈ